હા હેલો.
હેલો. કેમ છે? હા મેં પણ મજામાં છું.
શું કરે છે? કાઈ નહી યાર મારી બેન ની છોકરી આવેલી છે. અને સવારથી પરેશાન કરી મૂયકો છે એને.
ઓહ એનાલી
નાલી આવી છે કોલકાતા થી.
ઓહ! તો-તો તારે ઘરે એકદમ મસ્ત મજા થઈ ગયો હશે ને.
હા અહિંયા બહુ બધા છે એટલે મેં કીધું ચાલ હમણાં કોલ કરું તને બતાવું.
હા મેં પણ ચાય બનાવતી છું.
ઓહ! અચ્છા ચાય નાસ્તો મારું બી બાકી જ છે. મેં પણ બનાવવાની છે પછી. હમ્મ. ના, ના ચાલ કાઈ નહી તું એકલી પી લે, આવા પછી અહ ટાઈમ મળે ત્યારે.
હા, હા. ઓર બતાવ, શું તારું કામ કેવું ચાલે છે?
બરાબર છે આજે તો મે રજા લીધેલું કેમ કે મારી બેન લોકો આવવાના હોતા તો મેં કીધું ચાલ આજે રજા લઈ લે એમ.
તારી બેન કોલકતાથી આવીને? હમ્મ.
એક વર્ષ પછી આયવી છે. ખબર નહીં હ હજુ સુધી બેગ માંથી કશું નીકળ્યું તો નહી મલે. આમ લાવેલા છે ત્રીસ કિલો એટલે જેવા
કયું આમ છે?
તો યાર
ની ખબર
ના ની ખબર મેં નની ખાધું બપોરે એટલે એન બધા કોલેજ ના ફ્રેન્ડસ કેવા છે બયના
હા હા બાયના છે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
છે એક જ ફ્રેન્ડ માની ભઈ ની છે બાકી તો કઈ નહી હા-હા બઉ બધા છે દેડસો
હા તો બની જશે એ તો હમણાં સ્ટાર્ટિંગ છે ને એટલે
હા બની જશે તો કઈ તું બધા તારું કામ કેવું ચાલે છે
હા બરાબર જ ચાલતું છે
અને એક ફ્રેન્ડ ને લગાવતી છે ને તું એનાથી વાત થયું છે મારું
હા વાત તો થઈ છે ખબર નહી હવે એના સર એને કોલ કરશે હવે ખબર નહી એનો મેસેજ નહી આવ્યો
થઈ જાય તો સારું ને તારી સાથે પણ
હા થઈ જાય તો મારી સાથે મારે કોમ્ફર્ટ ને આવા જવાનું પણ મને ફાવે કેમ કે મેં એકલે આવું ને ત્યાંથી બધું રસ્તો ક્રોસ કરી ને ત્યાં થોડું તકલીફ પડે બટ કઈ નને હવે કામ છે તો કરવું જ પડશે કામ સારું છે એટલે કરવા માંગુ છું હા કામ સારું છે એટલે બાકી કામ ન હોતું તો મેં ભી નહી કરતા ને
હા હા એ તો બરાબર છે શું કરવું પડે છે ત્યાં
પોતાનું કોમ્પ્યુટર હોય છે અને સર્વિસ ડિપાર્ટમેન્ટનું કામ છે કસ્ટમરને કોલ કરીને પૂછવાનું તેમના સર્વિસ માટે એને કસ્ટમરને પેલું ઓર્ડર લેવાનું કે હા ભાઈ કન્ફર્મેશન કરવાનું કે હા ભાઈ તમે આવો અમારી પાસે સર્વિસ કરાવો એમ બુકિંગ લેવાનું .
તો એને શું કામ આપશે
એનું ખબર નઈ મને હમણાં
ઓ તારા ઘરે છે ને એ નાનની નો અવાજ આવે છે
હા બહુ સવારથી હેરાન કરી મૂકો છે એને
હા એતો રેશે મને તો લાગે છે આવાની મળે હા મેં પણ આવવાની મળવાની
હા આવજે
સારું ને બધા ફ્રેડ મળીશું સારું
. હમણાં આવેલી હતી એક ફ્રેન્ડ મારી ઘરે મળીને ગઈ. .
કોણ આવેલી હતી નીની બના .
બરાબર ચાયપત્તી ને મીઠું નાખજે
હા યાર બરાબર છે આવડે છે એટલું તો આવડે મને .
એ તો મને ખબર છે ક્યારે આમ તેમ થઇ જાય ને
હા થઈ જાય તે કોલમાં લાગીએ તો થઈ જ જાય
પછ એ મમ્મી તને જ વ વળશે
હા યાર એ તો તને તો ખબર છે એક વાર પડી ગયો તો મમ્મી કેટલા હંભળાવ્યું મને એ એનું બહુ ટેન્શન રહે છે પડી નહિ જવા જોઈએ
એન્ડ તારી બેસ્ટીની બર્થડે આવવાની છે એનું
હા યાર એ જ તો વિચારતી શું કરું તું બતાવ ને કઈ આઈડિયા આપ બાર જુલાઈ છે
બાર જુલાઈ કે તેર જુલાઈ
ના બાર જુલાઈ છે
હા એના ડેટમાં બહુ કન્ફ્યુઝન હોય બધાને
હા હા કન્ફ્યુઝન હોય તો કાઈ નહી કે એ તો સ્ટોરીમાં જોઈશ તો ખબર પડી જશે તું બતાવ ને કાઈ આઈડિયા આપ શું કર
યા સેલિબ્રેટ કરો માગે કેફે મે કઈ જાયને
હા હા એક કામ કરને ચાલ ફરવા ચાલીએ આપણેે
કાલે કાલે તો કામ છે મારું
હે બોલો પણ
હા તો એ એ વાર કયું છે એ પ્રમાણે
પ્રમાણે કાંઈ નઈ એક વાર એનાથી વાત કરી લઉ એ પાર્ટી આપશે તો સારું કેફેમાં મળીશું આપડે
ત હા તારી તું એક વાર એને પૂછી લેજે શું કરવા માંગે
હા હા એ તો કાલે આવવાની ને કોલેજ તો એના થી મળવાની છ તો પછી પૂછી લઈશ એમ પણ એ એમ પણ પાર્ટી નહી આપે તો પણ આ આપણું તો ફરજ બને છે કાઈ ને કઈ તો કરવું પડશે ને
હા એના ઘરે જાય આપડે
હા વધારે વધારે લોકોને નહી બોલાવાનું આપણે બે ત્રણ ફ્રેન્ડસ છે જે એકબીજાના માટે વિચારે છે એને જ
હમ જે ફ્રેન્ડસને આવવાનું હોય તે આવશે બાકી તો કાંઈ કોઈ ને ફોર્સ
હમ હા હા તું બતાવ શું ચાલે છે તારા ઘરે તો મોમસ
મારી બેન આવી છે એમના હસબેન્ડ આવ્યા છે મહિ નાની એમને તે મારી બેહેનની છોકરી આવી છે જે નાનલી બહુ હેરાન કર્યા કરે સવારથી
હા
બહુ જ હેરાન કરે
એ તો બા અ નાના બાળકો એવા જ હોય છે
અમને લાગ્યું થોડીક મોટી હશે તાજી નમળી થઈને આવેલી હશે તો આ જોયુ તેવી ને તેવીજ છે ખાલી હાઇટ થોડુ ઘણું વધ્યું છે બાકી એઝ ઇટ ઇઝ છે
જમવાનું બરાબર ખાય કે નહી ખાય
ખબર નહિ હવે કેટલું ખાય ને કેટલું પેટમાં જાય તો એ જ જાણે થોડું ઘણું ખાઈ લે છે એમ
મેં જેમ જોયેલું તેમ જ છે કાંઇ
હોયને મારી ઘરે તો તું જોઈ લેજે પછી મને
હા હા એ તો બહુ બોલે હે અવાજ આવતું જ છે મને
હા બહુ બોલ્યા કરે જોર જોરથી
હું હું હું
જો જો મારી સામે ઉભી છે ને મને કહ્યાં કરે કે કોણ છે
હ હ જો જો એનો આવે છે અવાજ
ન મેંને પકડી રાખી્યું છે
હા એ તો છે બહ ચાલ કઈ આવીશ ને એક વાર મળવા.
હું જાઉના હા એમની ટીચર છે ને તે બહુ હેરાન કરે છે, એવી જ છે ખબર ને શું ત્યાં નાથી કરીને આયવી છે, લાડલી બોવ છે ને બધાની એવું
ભણવામાં કેવી છે? હેલો.
હા બોલ ને.
ભણવામાં કેવી છે?
હોશયાર છે, થોડી ઘણી છે, ખબર નહી આવે એબીસીડી લખવા માટે આપ્યું બે ત્રણ હર્ષ લખ્યા પછી પૂરું
એમ તો તું હોશિયાર છે, એને ભણાવજે
હા મને ટાઈમ મળે તો ને એને ભણાવવા એ તો આખો દિવસ રમ્યા
કઈ કઈ નહી એક ઘંટો પણ તું એને આપજે
હા. હવે રાત્રે જ થશે આઠ વાગ્યા પછી બેસાડા એને હા. હા એજ તો પછી ભણવાનું જે પણ શીખી ને આવી ને તે બી પણ ની જશે એના એ ઘરે બેસાડીને ભણાવીએ થોડું ઘણું જે એના માઈન્ડમાં થશે તે રિવાઈઝ થઈ જશે.
સારું પણ એડમિશન પણ એનું પાછળ ન થશે.
હા જો જોઈએ અહિયાં કોઈ હોય તો નાના બાળકોનું એમ તો છે બહ બધા પછી જોઈએ એમનું શું થાય કેમ કે હા એને કંઈ આવડતું નથી ખાલી રમ્યા જ કરે, બોલ્યા જ કરે, એને કઈ આવડે તો ને એડમિશન આપે એને કોઈ હમણાં એડમિશન આપશે નહી મસ્તી શીખો બહ હોય ને એટલે
અરે એ તો ઘરે જ બોલે ને બહાર થોડી બોલે વધારે
હા વધારે એને બોબળી જ બંધ થઈ જાય છે વધારે કઈ બોલે જ નહી એમ ઘરે ચા ચ ચા કર્યા જ કરે હા બહાર જાય તો ને અંદર જ બધું હા ફર્સ્ટ ટાઈમ એને જોઈ ને તેનું લાગે કોણ છે પછી એ ઓળખી જાય ને જેને પછી એના પાછા લાગી જાય
હા ને હા એ તો એવા જ હોય છે કોઈ કોઈ-
હા.
કઈ નઈ એ તું સ્કૂલ જોઈ લેજે સિનિયર-જુનિયર માટે કંઈ ન ને કંઈ મળી જશે તને હા મારું બની ગયું, ચા એ બધાને આપતી જ છું
હા સારું.
કોણ કોણ આવ્યું તારા ઘરે?
તો એજ છે જે બધા ફેમિલી વા છે બાકી એક ફ્રેન્ડ આવેલી હતી તે મળીને ગઈ
ઓ સારું એ મલવા આવેલી હતી કઈ
પછી આવીહીને આવીને કરતાં મળી પણ લીધું એને
ઓ સારું છે તો.
હમ. જો મારું બની ગયું છે એ મારી નાની એ મને હાથમાં આપી દીધું
હા સારું ને આરામ છે તને પણ
હા એમ બી મારા કહ બહ પેન છે મારે થી ભાઈ
એ હમણાં સુધી તારું પેન ગયું નથી.
નહી ગયું યાર હવે તો કામી એવું મયું કે આખો દિવસ બેસી રહેવાનું ખુશીમાં
હા એવું એમ એક બે ચક્કર મારી લેવાનું બેસી ન રેવાનું.
ઉઠી ને ત્યારે આમ તેમ થાય વોશરૂમ વોશરૂમમાં જાય ને ત્યારે બાકી તો આખો દિવસ બેસી રહેવાના કુરસીમાં અને કામ જ કરવાનું કોલેજ કરવાનું કસ્ટમરને
ગળો નહી દુખે તારું બોલ બોલ કરીએ કર.
ના વધારે થોડી બોલો ને એક બે લાઇટ જે રિપીટ કરવાનું હોય ને એ જ એક એક લાઈન પકડી રાખવાનું તે જ બધા કસ્ટમરને કઈ બોલવાનું. કઈ જુદું થોડું બોલવાનું છે હ એક બે લાઈન તો રોજ ન રોજ એમ મોડે થઈ ગયું છે હવે એ લાઈન તો.
એ વધારે ફાસ્ટ તો નહી બોલે ને તું.
ના ના સ્ટાર્ટિંગમાં હતું ફાસ્ટડ દસ દિવસ થઈ ગયું છે કામનું મારું.
હા એજ એમ તો મને ખબર છે તું બો ફાસ્ટ બોલે છે.
સારું છે ને બદ ચા ચા તો તને આપે છે ચા તને ગમે છે એમ પણ.
હા ટાઈમ ટુ ટાઈમ ચાય મળી નાસ્તો વસ્તો બધું હોય જ છે.
શું પણ મળે છે.
હા જેને જે પીવાનું હોય તે.
સારું છે તો.
બો સારું કામ તો બો સારું છે.
કઈ ની પેલી નું લાગી જાય તો સારું તને પણ સાથે આવવા જવાનું સારું રે.
હા એટલે મેં એટલે મે કીધું કે ચાલ મારી ફ્રેન્ડને હા ચાલ ઠીક છે તો ઠીક છે પછી વાત કરીએ તો.
ચાલ તો ઠીક છે કઈ નિહી.
હા ચાલ.